શું વાલે છે
ક ન બસ હ લખ ખેતા મરે શુંવાલે
મને શાંતિ હલે
શું કવાલે છે અમારું
બસ ઓોીસ ચાલ્યા કરે
કલાક કામ હોય છે તમારે બરાબર તમે શું ચાલી રાખી શકો ફોન મારે છે ને કામ આવ્યું છે તોમણા હું તમને કઉ
હાલો હા હા હું ગ્યો તો ને એની ઘરે. હું ઘરે ગ્યો પણ ઈ લોકોને ઈ તો હમણા આવશે તયા જાવુ જોહે. હા, કે તું જાય, કે તું જાય યા. હા. હેં? હા, હા. હલો.
માફ કરી દેજો મારે એક કામ આવી ગયું તું એટલે હું યા વઈ ગઈ તી. ઓકે, કોઈ વાંધો નઈ. તો કેવો ગ્યો તમારો, તમારો દિવસ કેવો ગ્યો એ મને કયો પેલા. મારોય સરસ ગ્યો પણ હમણાં જો ને કેટલી બધી ગરમી પડે છે. હા એ હું મારા કામ ઉપરથી આઉં રોજ.
એવું છે શું
ઓવે એ તો કામ તો હું ઓફિસ ટાઈપ વર્ક કરું છું.
હા, હા.
પણ હું છે ને સાડા સાત વાગે છૂટું ને એટલે મને ફૂલ ગરમી થાય. રૂમની બહાર નીકળું ને એટલે. કેમ કે બહાર એટલો તડકો અને એટલું ટેમ્પરેચર વધી ગયું છે ને તાપમાન બવ હાઈ થઈ ગયું છે.
હન્ન.
તમા મારે કેવું વાતાવરણ છે?
અમારે પણ એવું જ છે. ગરમી છે ગરમી વારૂ. બઉં જ ગરમી થાય છે. શું કરી? હીટ પેચ છે એટલે એવું થાય છ.
કઈ વાંધો ન બધી સિટી માં અત્યારે એજ હાલ છે.
ઓકે જામનગર નું પણ ઓછું છે બધી સિટી કરતા.
જામનગર રહ્યો છો.
હા, હા જામનગર.
હા, હું ને હું તો અચ્છ કચ્છ સાઈડ ર રવ છું. કચ્છમાં એક ગામ આયવું છે ભુજ એ સાઈડ રઉ છું.
ઓહો યા તો બહુ ગરમી છે ને. કચ્છ ના ના કચ્છમાં આ જોયું છે બઉ પેલા સમય પેલા આવેલો છું હમણાંથી નહી આયવો.
હન. તમને ખબર જ હશે કચ્છમાં કેવી ગરમી પડતી હશે. તમારા જામનગરથી તો વધું જ પડતી હશે આઈ થિન્ક.
હા હા હા. સો ટકાની વાત છે. વધારે જ પડે રણ વિસ્તાર છે.
હમ! સાચી વાત છે. બાકી શું ચાલે? તમારા જીવનમાં
બસ શાંતિ ચાલે.
હમ. શું આગળ નો પ્લેન છે.? ચોમાસામાં તમારે
કઈ પ્લાન નથી. ચોમાસા નો સુ પ્લાન હોય?
એટલે ચોમાસા કાય પ્લેન ના હોય.?
એ હોય છે હું.?
ચોમાસામાં તો આપડે એક જગ્યા પર જઈ શકીએ. ક. હું? ચોમાસું. છે ને, એમની અંદર આપ આપણે, એક જગ્યાએ જઈ શકીએ.
કઈ જગ્યા એ.?
અઅ વિચારો કઈ જગ્યા હશે.?
એ જેમ કે, ગિરનાર.
હાઅ હુંઅ હું એ જ કેવાની હતી, તમે તો હોસયાર નીકળ્યા.
એ અત્યારે ગિરનાર વિશે તો બહુ ઘણું જાણું છું. અંયા પરિક્રમા થાય છે.
શું? કઈ પરિક્રમ.? અમારન્યા થાય છે.
એ તો એક દર વર્ષે પરિક્રમા યોજાય છે. ન્યાંથી બધાય બધા મા નીજ કે બધા મોસ્ત સ્થિતિના માણસો અં પરિક્રમા કરવા આવે.
બરાબર કદાચ જે પરિક્રમાનું નામ લીલી પરિક્રમા છે કે? ના હા! હા! હું પણ, એના વિશે જાણું છું. લીલી પરિક્રમમાં ગીરનારમાં. થાય છે.? આપપડે.
હમ
હા હા
તમે શું સ્ટડી કર્યું છે.
સ્ટડી તો મેને બસ ગ્રેજ્યુએશન કર્યું છે.
તેમાં ગ્રેજ્યુએશન કરેલું છ તમે.
હમ ગિરનાર વિશે તમે મને કહો ને.
એ ગિરનાર વિ ગિરનાર તો કઈ એમ કહીએ તો કે હિમાલય કરતા જૂનો ગિરનાર છે અમારો.
અચ્છા.
હા ત્યાં ઉપર ગુરુ દત્તાત્રય નું મંદિર છે.
તો એના વિશેે તો હું એ જાણું છું.
ઓકે તમે શું જાણો.
મને ગિરનાર વિશે એટલી ખબર છે. ત્યાં આપડો જંગલનો રાજા સિંહ પણ જોવા મળે છે, ગીરની અંદર.
એવું જ છે.
લીલી પરિક્રમામાં થાય છે ગિરનારમાં. અને બીજ તો આપડે અઈયાં રોપ વે પણ છે અને ન્યાં આમ બાજી છે અને અંબાજી જી નથી, સોરી, સોરી, ભૂલી જાવ મને સોરી, સોરી, અંબાજી નથી, કેમ અંબાજી રોકાય છે આબુ અઈએ રોપે છે ને ગુરુ દત્તાત્રે ઉ ઉપર છે ને ત્યાં સુધી ઉં કંઈ નથી જાતી, એના પગથિયા છે.
એવું બધું છે બઉ તો નથી જાણતી બાકી ન્યાં કીટનાર આપણે જુનાગઢમાં આયવુ છે કે હાં, તો જુનાગઢમાં ઘણી બધી જાણી જોવા જેવી વસ્તુ છે, આપડા દામોદર પણ છે.
હા, ઘણું બધું છે એના ઉપર આખી મૂવી બની. જુનાગઢ હમ જૂના. ઓકે હમણાં જુનાગઢ ઉપર મૂવી નતું બન્યું કાંઈ લાલો પિક્ચર એમાં નતા જૂનાગઢના દર્શ
હા હા હા હા. હા, હા. આ લાલો ઈ એ ગિરનાર સાઈડથી બયનું છે?
સાઈદ ઈ સાઈડથી બયનું છે. અડધુ યા શૂટ થયું છે એવું મને આવે છે કે કેમ કે
આવે છે. બરાબર. હા હા હા. એ તો મેં નોટિસ જ નથી કરયું. કેમ કે
ગુફા કેટલી બતાવે છે.
હા. પણ મેં એ મૂવી આખુ જોયું નથી ને એટલે મને આઈડિયા નથી.
તો કોઈ ન કોઈ નઈ કોઈ નઈ જોઈ લેજો બઉ સરસ મુવી છે. ગીરના વિશે ઘણા દ્રશ્યો બસાવે દ્રશ્યો બ બતાવે છે, જોવા લાયક છે.
તો તું ગિર નાર તો બોવ સારી જગ્યા છે. જોવા જેવું છે, કાં? તો પ્રકૃતિ ના દર્શ ન આપણે કરવા હોય તો ચોમાસામાં ગિરનાર જાવુ બોવ યો યોગ્ય છે કાં? બોવ યોગ્ય છે. એક નંબર મસ્ત રળિયામણું વ્યુ. વ્યું સરસ આવતો હશે. બોવ બોવ સરસ આવે ચોમાસામાં. લીલુંછમ વાતાવરણ. મેં રીલ્સ અને વિડીયોમાં જોયું તું. એમાંથી પાણી પડતું કોઈને જ ચોમાસામાં ગીરનાર આ એકદમ જોરદાર લાગતું એવું
હન
એટલે જોતા જ એવું લાગે કે આપડે વાર યાં જાઉં જોએ.
જવું જોઈએ સો ટકાની વાત. એક વાર તો જવું જ છે હો જીવનમાં એક વાર ગિરનારે જવું જ છે. સેમ કેમ તમારા કચ્છ વિશે એમ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તેમ ગિરનાર નઈ જોયું તો કઈ નથ જોયું.
વવું હોય તો
આવશું આવશું તમે ગિરનાર ય આવો.
ચોમાસામાં પાકું તમારે ત્યાં ગિરનાર આવીશું.
ઓકે સો.
તમે આવશો તમે આવશો ને સાથે મારા. તો, તમને જયારે રજા હોય ત્યારે કે જો? હું આવીશ.
ઓકે ડનલો મારે જઈશ, ત્યારે, હું, તમને કહીશ ચાલો ત્યારે.
બરાબર
હા હા હા
તમે, શિયાળા માં આવજો?, અમારે ત્યાં કો મરી ના જાય બધા જીવતા.
એવું હોય આજ જ થઈ ગયું? બધા.
તો પછી કોઈ ના મરી એ જ.
અય એ છે પણ તમારે આદત થી ટેવા યેલા હોય ને.?
હમ આ. થી ટેવાયેલા ના હોય? પણ. છતાં આલેમાં. થઈ જાય એવું કઈ હોય. ને આપડે કેમ. દેશમાં બરફ પડતો હોય તો માણસ રય છે ને આપડે તો ખાલી માઇનસ માટે. ટેમ્પરેચર જાય જાતું નથી. માઇનસ માં તો જાતું નથી આપડ. ટેમપરેચ છતાય આપડે બધાય
હમ્મ.
શિયાળા માં ચોવીસ ત્રેવીસ ડિગ્રી થઈ જાય છે તો કેટલી ઠંડી પડે છે.
હમ્મ આઈનો અરે વાત ના પૂછો શિયાળામાં ઉનાળા કરતાં શિયાળો બોવ સારો
ના ના શિયાળો ઈ સારો છે ઉનાળો ઈ સા રો છે બધી એની જગ્યા એ બધું સારું છે.
હા.
તમે જોવા જાવ ને શિયાળામાં શિયાળામાં આપણેે દિવસની મજા આવે અને રાતે આપડે બો ઠંડી વાય એટલે રાત ના ટાઈમે આપે ઉનાળો યાદ આવી જાય કે અત્યારે ઉનાળોતો અને આપણે રાત્રે ઉનાળામાં ફરવા જવું હોય ને જેમ કે ગોલા ખાવાના એમાં આપડે ઉનાળા બો મજા આવે ઉનાળામાં કેરી આવે છાપ ફળ નો રાજ હમ્મ અટલે ઉનાળામાં ઘણી એમ ખાવાની વસ્તુ બવ તારી શિયાળામાં એ સારી છે બધી સીઝન એ એના પ્રમાણે બ સારું છે કે
હમ્મ
એ રીત બધી વસ્તુ સારી છા
હા એ ભી છે.
હમ્મ.
હમ્મ. શું બીજું હતું નવીનમાં?
તમને કયુ તમને શું ગમે શિયાળો ઉનાળ કે ચોમાસુ
મને ક્યો તો મને તો શિયાળો ગમે કેમ કે મને દ હા ના ભાઈ મને તો શિયાળો ગમે કેમકે મારે હેને ઠંડી હજી સહન થઈ જાય. મારા મંતવ્ય પ્રમાણે સલો મારા માટે બેસ્ટ છે. બધી રીતે સ્કીન માટે.
તન મતલબ રૂપ. શીજ
હા હા અત્યારે, ટ્રેનિંગ લીધે ટ્રેનિંગ વધી જાય.
કાળા પડી જતા હશો ને?
હા
તમને ડાન્સ કરતા આવડે?
હા, મને આવડે ડાન્સ કરતા થોડો, ઘણો આવડી જાય. બધો, ના આવડે ઓકે સો ટકા આવીશું. તમારે જન્મ તો આવું જશે એના માટે.
ઓકે, વારી વખતે હું, જાઉં તમે આવો અ મામારા કચ્છમાં.
આવીશું? અમે બી એક વાર.
તમે, એક વાર જ આવશો, પેલી વાર તમે આવો બીજી વાર હું આવીશું.
ઓકે જોઈએ ચાલો હલો એમ કરશુ.?
સારું ચાલો